હલો જય શ્રી કૃષ્ણ
મજામાં તમે કેમ છો-
બસ ચાલે
તમારું વેકેશન વેકેશન પૂર્ણ થઈ ગયું કે હજુ ચાલતું હૈ
બસ હવે પંદર તારીખ થી એટલે કે કાલથી ચાલુ જ થવાનું છે હવે અમારુ
અ અમારું તો ચાલુ થઈ ચુક ગયું છે.
કેશનમાં બોઉ મજા કરી હસે કે હવે સ્કૂલમાં પણ ભણવું પડશે ને
હા ભણવું પડશે
તમે કયામાં આવ્યા
અમે દસમામાં આવ્યા-
બરાબર મારી બી કોલેજ હવે ચાલુ થે‌ જવાની છે.
હમ
શું આવ્યા નવમાં રિઝલ્ટ તમારું કેટલા રેતા
મારા અ સો ટકા આયવા
બરાબર છે મારા પણ હજુ કોલેજ ન રિઝલ્ટ આવ્યું નથી ને હજુ કોલેજ પણ ચાલુ નથી થઈ
હમ
તો શું કહી જમી લીધું
હમ
જમી લીધુ
જમી લીધું તમે જમી લીધું
હા બસ આ ઇચકા પર બેઠા સે
હમ મેં અત્યારે દ મેં અત્યારે દસમા પછી ફોન લેવાનો વિચારતો શે
ફોન લેવામાં તો તમારે તો દુકાનમાં જઈ લેવા પડેને એમ તો કયો ફોન સારો એ સલાહ આપું તો મારે તો વિવો છે ઓપ્પો છે બધી કંપની સારી કહેવાય એમ
તમે કયો વાપરો છો
મારો વિવો ટી ટુ એક્સ છે.
ઓકે
એમાં છે ને ફાઇજી છે તે નેટ પણ અનલિમિટેડ આવે છે
સારો છે
હમ્મ પણ એમાં જીઓ નો સીમ લઈને આપણે યુઝ કરીએ ને તો અનલિમિટેડ આવશે ડેટા
ઓ તો તો મારે જિયો જ લેવું પડશે
હા તો જ આપણે ફાઈજી નો યુઝ કરી શકીએ ને
હમ્મ સાચી વાત
હમણાં કેટલો ઠંડો ઠંડો પવન પણ આવતો હશે જોને બહાર બેઠા છીએ અમે
હા મેં પણ બહાર જ બેઠો છું
તમારે અહિયાં વરસાદ પડ્યો
ના બપોરે થોડો છાંટી છાંટી પડ્યો હતો
અમારા ઘરે તો દસ દિવસ પહેલા આવેલો હતો વરસાદ
હમ્મ અહિયાં તો નથી આવ્યો હજુ
હમણાં બે ત્રણ દિવસ સુધી વરસાદ ન આગાહી છે એમ ક્યા કરતા છે તેમજ પવન પણ જોર જોર માં ફૂંકાઈ
પન પણ પરંતુ પડે તો સારું કારણ કે બઉ ગરમી લાગે છે
હમ્મ બપોરે બહુ તાપ હોય છે
હા વરસાદ પડે તો એમ થોડું ઠંડક રહે
હમ્મ હવે તો આવતા મહિના થી તો ચોમાસું ચાલુ થઈ જશે
હમ્મ ત્યારે મજા આવશે એ નહવાની
હમ્મ એમ ખેતી માટે પણ ચોમાસાની ઋતુની રાહ જોતા હોય છે વરસાદની જેમ કે એ લોકો પાક પકવવા માટે
હમ્મ હવે જેમ વરસાદ ચાલુ થશે બધાના ઘરના અ બા નરિયાલી હવામાન છે.
હમ્મ એ બધા નાના છોકરા લોકો બોલ બેથ રમીને આપણા બોલ લાગતા હોય છે ટેરેસ પર કે નરિયા ભંગી જાય એનાથી.
હમ્મ સાચી વાત છે.
ચોમાસામાં તો એમ તો બહાર નીકળવાનું જ બહુ કંટાળ આવે છે.
ઘણો કાદો હોય છે ને આમાં કેટલાક એક્સિડન્ટો પણ થાય છે.
હમ્મ એના લીધે બાઈક પણ સ્લીપ થઇ જતી હોય છે. અકસ્માત પણ સર્જાતું રયુ હોય છે.
હા અને વધારે વરસાદમાં ગાય સામે કઈ દેખાતું ન હોય શકે.
એ વરસાદના, જે મોટા મોટા છાતા આંકમાં લાગતા હોય છે.
હમ સાચી વાત છે. હવે બધા જ રેન કોર્ટ ને છત્રી એની ખરીદી કરવા માંડશે.
હમ હમણાં સીઝન ચાલુ થાય તે પહે લઈ લે તો સારું પડે હમણાં સસ્તો મળી જાય.
હા પછી ભાવ ઘણો વધી જશે.
હમ તેમજ આપડે જોઈ યુદ્ધ ના કારણે, કેટલા બધા ભાવો વધ્યા છે.
હા યુધ ના કારણે અત્યારે વચ્ચે એલ પી જી નો પણ કેટલો ભાવ વધ્યો.
હા તેની સાથે સાથે દૂધની કોથળીમાં પણ ભાવ વધી ગયા હતા.
હમ. વાત તો સાચી છે હવે મોંઘાઈ ગણી વધવા માંડી. છે.
હમ ગેસ ના સિલિન્ડર ના પણ ભાવ હોયધા એટલા બધા. પછી મોંઘવારીમાં વ્યક્તિ કરે તો શું કરે?
હમ. જોબ વી પણ ઘણી મુશ્કેલ થઈ ચુકી છે.
હમ.
હમ.
તો પછી હવે આપણેે કઈ નઈ, હવે કાલથી તમારે જવાનું હશે કે?
હા કાલથી સવારે મારે, આઠ વાગે ઉઠીને જવાનું રહેશે.
તો તમે આવે ક્યારે સ્કૂલ થી?
મેં સ્કૂલ થી સાડા ચારે આવું.
આવીને તો ફેશ ફેશ થઈને પાંચ વાગે થઈ જાય કે.
હા પછી મે, રમવા જાઉં પછી આવીને મે ઓનલાઈન ક્લાસીસ કરું પછી આવીને, ડિનર કરું ને પછી, હોમવર્ક કરીને સુઈ જાઉં.
હમ હમણાં ભણવું તો બહ જ મહત્વ વધી ગયું છે.
હમ ભતર વગર કે છે નોકરી નથી મળતી.
હમ આટલો મોંઘવારીમાં આપણને સસ્તું પગાર વાળી નોકરી પણ આપણને પોસાતી નથી તેથી વધુ પગાર વાળી નોકરી જોઈતી હોય છે
હા અત્યારે ઘણા એવા લોકો છે જેને નોકરી નથી મળતી અને નોકરી મળે તો બી ઘણો ઓછો પગાર થી તેવીને પોસાતો નથી તેથી તો અમ હમ તેથી તે નોકરી છોડવી પડે
હમ
જો ભણેલા ગણેલા હોય તો વધારે સારા પગારવાળી નો કિ મડે
હમ એટલે પણ હુ અતર આ જમાનામાં ખુબ જ મહત્વ વધી ગયું છે
હમ ભણે તો જ પૈસા મળશે
હા તો જ આપડી બધી ઈચ્છાઓ પૂરી કરી શકીએ એમ કેવાય સારું
તો તમે ક્યારે આવવાનો છો અહિયાં રહેવા
હવે વિચારી હવે કોલેજ ચાલુ થાય તે પેલે આવી જોઈશ
હા મારું પણ અત્યારે અ વેકેશનત્યાં જ પૂર્ણ થયું હવે તું શનિ રવિ આવતો છે ત્યારે તમે રેવા આવો
હા સારું હવે જોઈયે હવે ચોમાસું પણ આવી જાય છે તો પછી જોએ ટાઈમ એડજસ્ટ કરીને આવીએ
હા ચોમાસામાં પછી આવવાનું થોડું કંટાળો લાગે
હા સારું સારું તમારા પાસે તો ફોર વ્હીલર શે કે
કોર વ્હીલર ને હવે સુ
એટલે વરસાદમાં ફોર વ્હીલરના ફાયદા તો સર કે નહી મતલબ આપડે ભીનઈ નહીં શકેે
તમે કહો તો મે કાલે તમારા માટે પ્લેન મોકલાવુ
અરે એટલું વધુ બી કેવું શક્ય નથી
નઈ નઈ આપડે મોકલાવી
ના ના ના
હમ્
વાતાવરણ બહુ ગંભીર છે અમારા
હા અત્યારે પણ મેં બહાર બેઠો છું વાદળ એટલા છે કે તારા તો દેખાતા જ નથી
હવે થોડાક દિવસોમાં વરસાદ ચાલુ થઈ જશે એટલે વાદળો ભરાઈ ગયા છે કાળા કળા થઇ ગયા છે હા
સાચી વાત ને મને વરસાદ થોડો બે નથી ગમતો
હમ ચોમાસામાં પણ ઠંડી પણ બહુ વધી આવે છે
હમ ચોમાસા માં ઠંડી એટલી લાગે છે ઠંડક એનો અહેસાસ થાય છે પણ ચોમાસામાં માંદુ એ ઘણું પડી જવાય છે.
હમ હમ તેથી બાળકો મા ઠંડી ઠંડી લાગ થી
હા પછી સરદી થાય છે ને ગો અ દવા લેવું
હમ
હમ બીજું
કઈ નઈ અવે આ ખાધુંને થોડુંક થોડું ચાલીયા કરીએ
હા મેં પણ અત્યારે બેસતો જ છું
શું ખાધું આજે
આજે મેં વળીનું શાક
બરાબર આજે મારા ઘરે તો પનીરનું શાક હતું. ખુંબ મસ્ત
હ પનીરનું શાક ઘણું સારું લાગે છે.
હમ
હ બીજું શું ખાધું
કાયની રોટલી સાથે પનીર મસ્ત સ્વાદિષ હતું એટલે ખૂબ
હા મેં તો અત્યારે રસ પીધો કેરીનો
હમ મેં પણ હમણાં કેરી ખાધી મરી ગયુ
હા અત્યારે કેરી ખાવાની કઈ અલગ જ મજા છે.
હમ હ
હમ
કેરીની સિઝન હોય ને તો સારું કહેવાય ખાવાનું
હા ચાલો હવે મલીએ
હા તમે આવજો
હા આવજો ચાલો જય શ્રી કૃષ્ણ
હા ભાઈ મેં શું કેવું અગર તમે કે દસમામાં સારું ધ્યાન આપ જો ને ભણજો
તમે પણ કોલેજમાં અ સારી ડિગ્રી મેળવજો અને સારા ટકા લાવજો
હમ કઈ જરૂર હોય તો કહેજો
હા ચાલો
બાય